હલો હલો હલો હલો હલો
હ
હલો હલો હલો
હ
કેમ છો મજામાં આજે હું આજે હું ખુબ જ રસપ્રદ વિશે વાત કરવા જઈ રહ્યો છું તેનો ટોપિક છે ટ્રાફિક અને શરની સમસ્યાઓ આજકા શહેરમાં પોપ્યુલેશન અને વહક ખબ જ ઝડપથી વધી રહ્યા છે. તેના કારણે ટ્રાફિક જે પ્રોબ્લેમ્સ અને અર્બન ઇસ્યુઝ પણ વધી રહ્યા છે. મોટા શહેરોમાં ટ્રાફિક જામ પોલ્યુશન નોઈસ અને ઓવર ક્રાઉડિંગની સામાન્ય સમસ્યા બની ગઈ છે. લોકો ઓફિસ, સ્કૂલ અથવા કોલેજ પહોંચવા માટે ઘણો સમય બગાડે છે. આ સમય સમસ્યા માત્ર ટાઈમ વેસ્ટ જ નથી પરંતુ હેલ્થ અને એવાયરમેન્ટ પણ ખરાબ કરે છે. તો આજે આપણે ટ્રાફિક અને સોસાયટીના સિટી પ્રોબ્લેમના કારણો અને અને સોલ્યુશન વિશે વાત કરીએ. આજના સમયમાં શહેરો શહેરોમાં રહેવાનું ઈઝી નથી, પણ ચેલેન્જીસ છે. શહેરોમાં એજ્યુકેશન, હોસ્પિટલ અને જોબ જેવી ઘણી બધી ફેસિલિટી હોય છે. તેથી લોકો ગામડાઓમાંથી શહેરો તરફ આવે છે. પરંતુ ઘણું વધતી પોપ્યુલેશનના કારણે રોડ પર વેહીકલ્સની સંખ્યા યા ખૂબ જ વધી ગઈ છે, અને અ પર્સનલ ટ્રાફિક જામ મને ખુબ જ ગમતું નથી. કારણ કે ક્યારેક થોડાક ડિસ્ટન્સ માટે પણ કલાકો કલાક સુધી ત્યાં રસ્તામાં ફસાઈ રહેવું પડે છે. તો ચાલો હવે આપણે સમજીએ સ્ટેપ બાય સ્ટેપ કે ટ્રાફિક સી ટ્રાફિક અને સીટી પ્રોબ્લેમ શું છે. ટ્રાફિક સમસ્યા શું છે? સોથી પહેલા ટ્રાફિક પ્રોબ્લેમ વિષે વાત કરીએ તો ટ્રાફિક સમસ્યા એટલે રોડ પર વ્હીકલ્સનું વ વધુ ભીડ થવી. આજકાલ કાર્સ, બાઈક, બસ અને ટ્રકની જેવી ની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. રોડ નાના-નાના છે, પરંતુ વ્હીકલ સતત વધતા જાય છે. તેના કારણે ટ્રાફિક જામ થાય છે. લોકોને ઓફિસ અને સ્કૂલ પહોચવા માટે મોડું થાય છે. ઈમરજન્સી વ્હિકલ જેમ કે એમ્બુલન્સને પણ મુશ્કેલી પડે છે. ટ્રાફિક ના કારણે ફ્યુલનો બગાડ પણ થાય છે. ઘણા લોકો ટ્રાફિક રૂલ્સ ફોલો કરતા નથી. અ રોંગ સાઈડ ડ્રાઈવ કરે છે. સિગ્નલ બ્રેક કરવું, અને ઓવર સ્પીડિંગ જેવી હેબિટ્સ એક્સિડન્ટનું કારણ બને છે. કેટલાક લોકો મોબાઈલ યુઝ કરતા કરતા ડ્રાઈવિંગ કરે છે, જે ખૂબ જ ડેન્જરસ છે. ટ્રાફિક પ્રોબ્લેમના કારણે સ્ટ્રેસ અને હા. સ્ટેસ અને ઘણી બધી હેલ્થ પર અસર પડે છે. આથી રોડ સેફી અને ડિસપ્ન ખુબ જ જરૂરી છે. જો વ્યક્તિ ટ્રાફિક અને રૂલ્સને ફોલો કર ઓછું અને આ. ઓ ઓક્સિડન ઓછા થાય. એવું નથી લાગી રહ્યું તમને?
હા હા તમારી વાત સાચી છે. કે ટ્રાફિકની સમસ્યા ખુબ ગંભીર સમસ્યા છે રોજ રોજગાર શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા માટે લાખો લોકો શહેરમાં રહ્યા રહેવા છે શહેરના વિકાસ સાથે ઘણી સુવિધાઓ વધી છે. તે પરંતુ સાથે સાથે અનેક સમસ્યા પણ ઉભી થાય છે. તેમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિક અને શહેરમાં વધતી અવ્યવસ્થા છે આજે મોટા ભાગના શહેરમાં વાહનોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દરેક વ્યક્તિ ઝડપથી પોતાના સ્ળે પહોચવા માંગે છે કાર, બાઈક, બસ ટ્રક અને ઓટો રિક્ષા રિકષાની વધતી સંખ્યાને કારણે રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ સર્જાય છે. ખાસ કરીને સવારે ઓફિસમાં સમય અને સાંજે છુ છૂટા પડવાના સમયે લોકો કલ કલાકો સુધી ટ્રાફિકમાં સ ફસાય જાય છે અને જાય છે આથી આથી સમય બ બકાડ થાય છે માનસિક તણાવ વધે છે. ટ્રાફિકની સમસ્યાના એક મુખ્ય કારણ સ કુચિત રસ્તાઓ અને આ અયોગ્ય ટ્રાફિક વ્યવસ્થા છે. ઘણા શહેરના રસ્તાઓ નાના નાના છે પરંતુ વાહનો ખુબ જ વધારે છે. ત્યારે ટ્રાફિક સિગ્નલ યોગ્ય રીતે કાર્ય કરતા નથી તો ક્યારેક લોકો ટ્રાફિક ના નિયમ ન પાલન કરતા નથી. કેટલાક લોકો ખોટી વીસ્માં વાહન ચલાવે છે. હેલ્મેટ પહેરતા નથી. અથવા ગાડી ગાડી ખુબ ઝડપથી ચલાવે છે. બેદર કારી અકસ્માત નું કારણ બને છે. ટ્રાફિકની માત્ર સમય ન જ નહીં પરંતુ પર્યાવરણને પણ ભારે નુકસાન થાય છે. વાહનોમાંથી નીકળતો ધુમાડો હવામાં પ્રદુષણ ફેલાવે છે. આ પ્રદૂષણ હવા હવા માના આરોગ્ય માટે નુકસાન કારક છે. અ શ્વાસની બીમારી દી હદય રોગ અને અન્ય આરોગ્ય સમસ્યાઓ વધે છે. સતત હોવાથી ધ્વનિ પ્રદુષણ પણ વધે છે જે માનસિક શાંતિ તેને ભંગ કરે છે. તેને ટ્રા ફીક સિવાય બીજી ઘણી સમસ્યા પણ જોવા મળે છે. વધતી વસ્તીને કારણેણી સમસ્યા ઉભી થાય છે ગરીબ લોકો ઝુંપડપટીયોમાં મજબૂ મજબૂર બને છે. પીવાનું શુદ્ધ પાણી તા ગટર વ્યવસ્થાની હ અછત પણ અનેક શહેરમાં જોવા મળે છે કચરાના યોગ્ય નિકાલના અભાવે ગંદકી અને આરોગ્યમાં ફેલાય છે. બે બેરોજગારીને મોંઘવારી પણ શહેરની મોટી સમસ્યાઓ છે. ઘણા લોકો રોજગારની શોધવામાં શહેરમાં આવે છે પરંતુ દરેક કામ મળતું નથી જેના કારણે ગુનાખોરી અને ચોરી જેવી પ્રવૃત્તિઓનો વધારો થાય છે. શહેરમાં હરિયાળી ઘટી જાય છે અને મોટી ઇમારતોને કારણે કુદરતી સંતુલન બગડે છે.
હા બિલકુલ સાચી વાત હવે શહેરોની મુખ્ય સમસ્યાઓની વાત કરીએ તો શહેરની મુખ્ય સમસ્યા એ બીજી એ છે કે અ સૌથી મોટી પ્રોબ્લેમ પો પોલ્યુશન છે વ્હીકલ્સ ધુમાડાથી એર પોલ્યુશન વધે છે. તેના કારણે અસ્થામાં અને બીજી બધી ઘણી બધી હેલ્થ ને પ્રોબ્લેમ થાય તેવી પ્રોબ્લેમ થઈ શકે છે હવે નોઈસ પોલ્યુશન પણ ઘણું બધુ આજકાલ વધી રહ્યું છે, નોઈસ પોલ્યુશન એટલે નોઈસ પોલ્યુશનનો મતલબ થાય છે કે અવાજનું પ્રદૂષણ અવાજ ના પ્રદુષણ એટલે કે જ્યારે ટ્રાફિક જામ હોય ત્યારે ઘણા બધા બાઈકર્સો કે કાર ચાલકો પોતાના ટ્રાફિક જામ હોવાથી આગળ જવા માટે. હોન માર માર કરે છે જેના કારણે એર પ્રદુષિત થાય છે મતલબ હવા પ્રદુષિત થાય છે જેના કારણે હેલ્થ પર માઠી અસર પડે છે તો ટ્રાફિકમાં ટ્રાફિક જામમાં જયારે ફસ્યા હોય ત્યારે આપણે વારે વારે હોન ન બગાડવો જોઈએ અથવા આપણે ગાડી બંધ કરી દેવી જોઈએ જેના કારણે પોલ્યુશન પણ ઓછું થાય હવા પ્રદુષણ પણ ઓછું થાય અને નોઈસ પોલ્યુશન એટલે હવાનું હવા પ્રદુષણ તો અટકે જ સાથે સાથે અવાજ ન પ્રદુષણ પણ અટકી શકે તેથી હોન ટ્રાફિક જામમાં આપણે મારવું નહી જોઈએ પછી ઓવર કોડિંગની વાત કરીએ તો ઓવર કોડિંગ પણ એક મોટી પ્રોબ્લેમ છે શહેરોમાં પોલ્યુશન વધવાના કારણે અ ઘરોની ઘણી બધી પ્રોબ્લેમ છે ઘણા લો આપણને આમ પ્રોપર ઘર મળતા નથી ગાર્બેજ અને વેસ્ટજ વેસ્ટ મેજમેની પણ ઘણી બધી સમસ્યાઓ છે કે તે વેસ્ટ વેસ્ટ કચરાને કેવી રીતે મેનેજ કરે અને તેનો ઉકેલ શું લાવે? કેટલાક વિસ વિસ્તારોમાં પાણીની પણ અછત હોય છે આથી કહી શકાય કે અર્બન આઈસ સાથે ઘણી ચેલેન્જીસ પણ આવે છે ટ્રાફિક અને સિટી. પ્રોબ્લેમ ના ઘણા કારણો છે ઓપોલેશન ગ્રોથ એ મોટું કારણ છે આપડે સમસ્યાના. ઘણા બધા કારણો જોઈએ તો પહેલું તો ટ્રાફિક અને સિટી પ્રોબ્લેમના ઘણા બધા કારણો છે જેના કારણે અ તેમાં ટ્રાફિકનું અ સમસ્યા કહી શકાય પોપ્યુલેશન ગ્રોથ થાય. એમ ટ્રાફિકની સમસ્યા ખુબ જ વધતી જાય દરેક વ્યક્તિ પોતાનો પ્રઇવેટ વેહિકલ યુઝ કરે તો પણ ટ્રાફિકની સમસ્યા અને પ્રદુષણ ખુબ જ વધે કેમકે જો એક ચાર જો ઘરના ચાર વ્યક્તિ હોય તો પોપોતાના દરેક ના પ્રાઇવેટ ચાર અલગ અલગ વિહીકલ્સ હોય તો તે ચાર વ્યક્તિ અલગ અલગ વ્હીકલસ લઈને જાય તો પ્રદુષણ પણ વધારે થાય બળતણનો પણ ઈંધનનો પણ વધારે ઉપયોગ થાય. અને એર પોલ્યુશન પણ વધે તો તેના સોલ્યુશન માટે જો ઘરના ચાર વ્યક્તિ જોબ પર જતા હોય તો બે જ ગાડી લઈને જવું જેના કારણે એર પોલ્યુશન ઘટે બળતણની બચત થાય. અને જરૂરી પડે તો અ સરકારી વાહનો જેવા કે બસ અ બસ મેટ્રો અ વગેરેનો ઉપયોગ કર કરવો જોઈએ. જેના કારણે એનો ઉપયોગ કરીએ તો અહ ઈંધણની પણ બચત થાય અને પોલ પોલ્યુશન પણ પોલ્યુશન પણ ખૂબ જ ઘટે. દરેક વ્યક્તિ અરે પબ્લિક ટ્રાન્સપોર્ટ ન ઉપયોગ ધીરે-ધીરે ઓછો થવા લાગ્યો છે જેના કારણે અ ટ્રાન્સ અ ઘણી બધી હવાની સમ્સ અરે હવા પ્રદુષણ ના કારણો બની રહ્યા છે. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધુ કરવો જોઈએ અને પોતાની પ્રાઇવેટ વેહકલ્સ નો ઉપયોગ ઓછો કરવો જોઈએ એવું મને લાગે છે. ઘણા લોકો ટ્રાફિક રૂલ્સને સિરિયસ લેતા નથી અને રોડ નો પાર્કિંગને જગ્યાએ પાર્કિંગ કરી દે છે. તો ઘણી બધી ઘણા બધા સમસ્યાઓ પણ રહેલી છે ટ્રાફિક જામ માટે તો આજ તે આપડા વાત કરતા રહીશું.
હા ચાલો.